એવું છે
મજામાં તમે બોલો
બસ મજામાં શું કરો તમે
હા કઈ નહી મેં વિચારતી હતી કે આપડે નોકરી કરવી જોઈએ કે વ્યવસાય કરવો જોઈએ?
ઓ એવું છે તમને હવે નોકરી નોકરી અને વ્યવસાય બંને અલગ અલગ વસ્તુ છે, નોકરી અને વ્યવસાય બંનેના અલગ અલગ ફાયદા છે, નુકસાન છે તમારે હવે શું કરવું? નોકરીમાં તો એવું છે કે નોકરી સ્ટટેબલ રેવું હોય તમારે એક સ્થિર નોકરી જોતી હોય તમારે એમાં ફાયદા એવા છે, નોકરીના જે પગાર તમને મળી રહી છે, સ્ટેબલ પીએફપ પ ઈન્સ્યોરન્સ આવે છે નોકરીમાં એ દિવાળી બોનસ આવે છે, એવું બધું આવે છે. જયારે એમને નુકસાન પણ એટલા જ છે, નોકરીના કે તમારી આવક સીમિત થઈ જાય છે, તમારે કોઈ ન ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ કે પ્રાઈવેટ ની શાખાની અંદર નીચે કામ કરવું પડે છે.
હા
જયારે બિઝનેસ છે એ વસ્તુ વ્યવસાય છે આખું અલગ છે જેમાં તો દરિયો છે, તમે તમારી જેટલી મનત અને તમે એમાં જેટલા કિન્યુ કામ કરતા રહ્યું એટલું એમાં છે, એમાં એના પણ ફાયદા છે, નુકસાન છે જયારે વ્યવસાયમાં એવું હોય છે, કે એમની આવકમાં કોઈ લિમિટ નથી. આવકમાં કોઈલી બેટ નથી જયારે એમ તમે કોઈની અંડરમાં કામ કરતા નથી, એનું નુકસાન પણ એ છે કે તમારી સારી શરૂઆત માં તમારે મૂડીરોકાણ તમારે કરવું પડે ખુબ જ જયારે નુકસાન ન એમાં ભય ર છે,
અચ્છા હા તો તમે જેમ કહ્યું એમ કે બિઝનેસમાં જે છે, આમ પહેલી વસ્તુ તો એ જ કે નોકરી અને વ્યવસાય બંનેના પોતાના ફાયદા છે, અને બંનેના પોતાના નુકસાન છે.
હા
અમ જે કોક પોતાના વિદ્યાર્થી જીવનમાં છે, કે જે જે નાના પાયે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તો અ એના માટે એની પાસે કયા કયા વિકલ્પો હોવા જોઈએ કઈ કઈ સુવિધાઓ હોવી જોઈએ? જોય
ના એમાં એવું છે કે, વ્યવસાય માટે અગર વિદ્યાર્થી જીવન છે, અને એમને વ્યવસાય નો વિચાર છે. તો એવું કરી કે એમને જે વ્યવસાય નો વિષય છે જે વિચાર છે, પેલા વ્યવસાય માં જવું જોઈએ, એમ્પ્લોય તરીકે એમાં કામ કરવું જોઈએ, કોઈ બીજાના વ્યવસાયમાં તો એમને થોડું ઇડ જાણવા મળે છે તે વ્યવસાયમાં આવો હોય છે. જયારે તમે કોઈ વ્યવસાયમાં કામ કરો છો, તમે નીચેના લેવલ થી ઉપર લેવલ છો તો તમને એમાં ઝીણી થી ઝીણી અને મોટા મોટી બધી વસ્તુ નો ખ્યાલ આવે છે, ક્યારે શું કરવું ક્યારે શું નહી કેવી પરિસ્થિતિ આવે ક્યારે શું કરવું, બિઝનેસમાં અને પછી એ બધું જોયા અને પછી તમારી પાસે રોકાણ હોય અથવા તમે ગવર્મેન્ટ સ્મ નો ફાયદો લઈ અને પછી તમે કોઈ બિઝનેસ કરો, તો એમાં સફળ થવાના સારા એવા ચાન્સ રહી છે, જયારે તમે કોઈ વિધા થી જીવન હોય ને તમે વિચાર આવતા હોય ને કોઈ વિચાર લાંબો ઉકેરા વગર કે જોબ ઉકેરા વગર તમે ઇન્ડિયા ફ્યુચર વગર કોઈ વ્યવસાય શરૂ કરી દયો છો ત્યારે નુકસાન થાય છે, ને ત્યારે તમને કોઈ એક્સપિરિયન્સ ના હોય એમના લીધે તમે એમાં લાંબો સમય પછી મહેનત ના કરતા કરી શકો અને મહેનતના કરો એટલે વ્યવસાય તમારો ફેલ જવાનો જ છે, જે જેના લીધે નુકસાન થાય છે. અને આવી પ્રોબ્લેમ આવે છે.
હા સાચી વાત છે, તો અ તમે કહ્યું એમ કે આપણે કોઈ વ્યવસાય શરૂ કરવો છે. તો એ જે બીજો કોઈ માણસ જે વ્યવસાય શરૂ કરી કરી ચુક્યો છે, એના અ દર તમારે કામ કરવું જોઈએ નીચેથી માંડીને
એમના એમના જોડે તમે બિઝનેસ કરી શકો છો, એમના જોડે તમે જોબ કરી શકો છો, એમના જોડે પાર્ટનરમાં ગાઈડન્સ લઈ શકો છો, તો તમને થોડું વધારે આઈડિયા આવે ખ્યાલ આવે કે શું કરવું શું નય
સાચી વાત છે. હું વચ્ચે શાક ટેન્ક જોતી હતી તો અ જેમાં જે છે, વ્યવસાયના અ સંબંધિત વસ્તુ આવતી હતી તો એમાં એવું બોલતા હતા કે હું તમને આટલા લાખની લોન આપીશ આટલા ટકાના ભાગ સાથે તો અ એ જે બોલે છે, કે
એમાં કેવું હોય છે, એમાં કેવું હોય છે, કે જે તમે વાત કરી રહ્યા છો એ એ લોકો જે હું તમને કવ છું કે મૂડીરોકાણ જે નાના પાયે બિઝનેસ હોય છે, જયારે ત્યારે જે મૂડીરોકાણ હોય છે, એમની પાસે હોય છે, પછી આગળ જ તા તમને બિઝનેસ મે જેમ કીધું એમ પેલા કે કેવી રીતે તમે ધાયરો એવી રીતે ના ચાલે અને સ્ટાર્ટિંગ બિઝનેસ હોય તો ના ચાલે તો એમાં એક એવું થાય છે, કે તમારી પાસે રોકાણો પૂરતું હોય ની એટલે તમારે કોઈ બી જગ્યાથી બેંક છે. કોઈ પ્રાઈવેટ સેક્ટર છે, કોઈ ફંડર હોય છે, એમની પાસેથી તમારે થોડું ફંડ લેવું પડે છે, અમને એમને સિકુરિટી માટે તમારે અમુક તમારે કંપનીના શેર દેવા પડે અથવા તમારા જે પ્રોફિટ હોય એમાં ઇક્વિટી આવે છે એ રીતનું હોય છે. જેના લીધે એ લોકો તમને ફંડ આપે છે. અને એ ફંડનો ઉપયોગ કરીને તમે તમારો વ્યવસાય છે, એને આગળ વધારી શકો છો
હા તો એ તો સારું કેહેવાય ને તમને એક આર્થિક મદદ મળી જાય
હા એવી રીતે તો ગવર્મેન્ટની પણ ઘણી બધી સ્કીમ ચાલી રહી છે. તમને તમારા એમાં પણ જે નાના પાયાના બિઝનેસ હોય છે. એવા વ્યવસાય હોય છે, એના માટે તો બોવ બધી અલગ અલગ સ્કીમ ચાલી રહી છે, તમે અગર એમના માટે ઈલિજીબલ છો તો તમને એમના લાભ જરૂર મળે અને એના રેટપીવ ઓછા હોય છે, વ્યાજ દર જે બજારમાં હોય એના કરતા ગવર્મેન્ટના હોય છે, ઓછા હોય તો તમને એના એ ગવર્મેન્ટ સ્કીમના લીધે ફાયદા ઘણા થાય છે.
હ અચ્છા અને અ મેં ખ તમે જેમ કહયું કે અ સરકારની પણ ઘણી બધી યોજનાઓ હોય છે. તો એમાં આપણને સીવણ કામ માટે કીટ મળતી હોય છે, પછી મહિલાઓને મેકઅપ કીટ મળતી હોય છે, પછી અ હમણાં તો મેં અ એક જગ્યાએ જોયું હતું કે પ્લમ્બર કીટ પણ એ લોકો આપતા હોય છે. તો આવી બધી વસ્તુઓનું જે આપણેે એલિજીબલ તો હોઈએ પણ એમાં અપ્લાય કઈ રીતે કરવાનું હોય છે
અચ્છા એવું એમાં કેવું હોય છે કે જે તમે વાત કરી રહ છો એમ કે જે ગૃહ ઉદ્યોગ ની આ બધી વસ્તુ આવે છે જેમાં એમની ગવર્મેન્ટની વેબસાાઈટ આવે છે જેમાં તમે તમારી આવક ના દાખલા જરૂરી ડોક્યુમેન્ટ જે આવક ના દાખલા હોય છે સટીર્ફિકેટ એવ એ બધી વસ્તુ ડોક્યુમેન્ટ એમ ફોર્મ ભરો ને એમાં તમે અપ્રુવલ થાવ છો તમારું સિલેક્શન થાય છે તો પછી તમને ગવર્મેન્ટમાં જે તમે જે બી વ્યવસાય કરો છો એના આધારે તમને કીટ આપે છે જે તમને અલગ અલગ ક્ષેત્રમાં કામ લાગે છે જે તમે તમારા ગૃહ ઉદ્યોગમાં એમનો ઉપયોગ કરી અને તમારો ધંધો વ્યવસાય છે આગળ વધારી શકો છો એ જે તમને આપે છે એ નિઃશુલ્ક આપે છે એમાં કોઈ ગવર્મેન્ટ એના કોઈ ચાર્જસ લેતી છે નહી જે નાના પાયાના વ્યવસાય હોય છે એમના માટે બહ જરૂરી વસ્તુ છે
હ હા હા સાચી વાત છે અને એવું પણ બની શકે ને કે કોઈ માણસ જોબ કરી રહ છે નોકરી કરી રહ્યું છે અને એને વ્યવસાય પણ કરવો છે પણ એને એની જે આવક છે એ એવું કેહેવાય ને કે એક મોટું જોખમ નથી એનું ઉભું કરવું તો એવું કરી શકે કે એના નોકરી માંથી પેલા થોડી એટલી આવક ઉભ ઉઊભી કરી દે કે જો એના જે વ્યવસાય છે એના માટે થોડો ટાઈમ જે એને અ નાણાકીય ગેપ આવશે ફાઈનાન્શિયલ ગેપ આવશે તો એની ભરપાઈ એ નાણાં માંથી કરી શકે અને ઇન્વેસ્ટમેન્ટ પણ એ નાણાંમાંથી કાઢી શકે અને થોડા સમય બાદ વ્યવસાયમાં થી આવક આવતી ઉભી થઈ જાય
હા એ મે તમને પેલા કીધું એ એમાં એવું છે કે તમે હવે પચાસ હજારની જોબ કરી રહ્યા છો અને તમારો પચાસ લાખનોો બિઝનેસ છે તો એના માટે ક્યારે તમે ફંડ નહીં કરી એના માટે તમારે બહાર થી જે ગવર્મેન્ટની સ્કીમ હોય છે અથવા ગવર્મેન્ટ પાસેથી લોન પ્રાઇવેટ બેંક પાસેથી લોન ત્યા પછી કોઈ પ્રાઇવેટ જે ફંડર હોય છે લોકો પાસે એથી તમારા ઈક્વિટી ના હિસાબે લોન લેવી જ પડે છે અને જે મડી વાળી મેં તમને પેલા જ વાત કધી સેમ લાગે છે તમારે રોકાણ કરવું પડે છે ને આમાં રિસ્ક રે છે જ્યારે પ્રોફિટ થવા માંડે છે પછી તમને રિસ્ક જતું રહે છે કારણ કે જ્યારે મૂડી આવી જાય છે અને ધંધામાં ફાયદા થાય છે ત્યારે પછી તો મેમે તમારી જેટલી મહેનત કરો એટલું ધંધામાં રૂપિયો તો છે
આ હા સાચી વાત છે અને આપણામાં જો હોય તો આપણેે વ્યવસાય કરવાનું જોખમ પણ આપણે ઉઠાવવું પડે કારણ કે આપણે કેવા બધા ઉદાહરણો જોઈએ છે કે જેમને જે કંપનીઓ છે જેમને નાના પાયે શરૂઆત કરી હતી જેમ કે કુકા કોલા છે પછી પેપ્સી છે તો એવી બધી જે કંપનીઓ છે એમના એમનું ઉદાહરણ જોઈએ તો એમને ડર નતો રાખ્યો કે શું થશે ું નહી એમને આ પોતાનું કામ ચાલુ રાખ્યુંને અત્યારે કેટલી મોટી કંપનીઓ છે
હ એમાં એવું છે કે અત્યારે તમે એવી રીતે જોવા જાવ છો તો અત્યારે જે વર્લ્ડ ના ટોપ ટેન બિઝનેસમેન છે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક એમના બેંકમાં જાવ તમે તો બધા જોબ કરતા હતા બધા ગ્રાઉન્ડ લે લવલ ઉપર પોતાના ટાઈમે જો કરી અને શીખી અને પછી જ ખુદ નું બિઝનેસ શરૂ કર્યો છે વ્યવસાય શરૂ કર્યો છે. જે એમને અત્યારે ટોપ ઉપર પહોંચાડી દીધા છે. બાકી તમે જેવી રીતે વાત કરી જોબ છે અને વ્યવસાય છે તો બંને ના ફાયદા છે બંને ના નુકસાન છે તમારા ઉપર છે તમે સીમિત પગાર અને શાંતિ લિમિટેડ ટાઈમ ફિક્સ ટાઈમમાં જો તમારે કમાવું છે અને પરિવારને સમય આપવો છે બધી રીતે તો તમે જોબ કરી શકો છો જ્યાં સેફ્ટી છે સમયસર પગાર છે અલગ અલગ સુવિધાઓ છે સામે જે વ્યવસાય છે એમાં તમે શરૂઆત કરો છો જયારે તમારે એમાં સમયની જોવા વગર જ તમારે કામ કરવું પડે છે. જેમ કે રાત દિવસ કોઈ બી ટાઈમ તમારે વ્યવસાય છે એમાં રેવું પડે છે સતત પણ એકવાર વ્યવસાય તમારો સારો થઈ ગયો છે એમાંથી આવક સારુ થઈ ગઈ છે પછી તમને જે ફાયદા છે એ લોંગ ટર્મ મળે છે. તો તમા અત્યારે જેમ વ્યક્તિ ઉપર છે કે શું કરવું શું નહી. એઝ એ સ્ટુડન્ટ હું કહું તો પેલા જોબ કરાય એમાંથી શીખાય શું કરવું શું નહી અને પછી પોતાનું બિઝનેસ ચાલુ કરો વ્યવસાય ચાલુ કરો. તો તમને આગળ લાંબા ટાઈમ સુધી ના ફાયદા મળતા રહી છે.
હા સાચી વાત છે સાચી વાત છે. ઘણું બધું અ જાણવા મળ્યું મને એના બદલ તમારો ખુબ ખૂબ આભાર.
સારું સારું ચાલો મળીએ.
હા હા આવજો.